હું મજામાં છુ તું કેમ છે
હું પણ સારી છું આજે વિચાર આવ્યો આવ્યો કે શિક્ષણ અને સ્કીલ વિશે વાત કરીએ આજકાલના વિષય આજકાલ આ જ વિષય ખૂબ મહત્ત્વનો બની રહ્યો છે
હા બિલકુલ સાચું પહેલા લોકો માનતા હતા કે માત્ર સારી ડિગ્રી હોય એટલે સારી નોક નોકરી મળી પણ હવે સમય બદલાઈ ગયો છે
હા હવે તો ડિગ્રી સાથે સ્કીલ પણ એટલી જ જરૂરી છે જો વ્યક્તિ પાસે કામ કામ કરવાની આવડત ન હોય તો માત્ર માર્કશીટ થી કઈ ખાસ ફાયદો નથી થતો
બરાબર શિક્ષણ આપણને જ્ઞાન આપે છે જ્યારે સ્કીલ પને એવી જ્ઞાનનો ઉપયોગ કરવાનું શીખાવે છે
સાચું કહ્યું ઉદાહરણ તરીકે કોઈએ કોમ્પ્યુટર સાયન્સ ભણ્યો હોય અને તે કમ્પ્યુટર ચલાવતા કે પ્રોગ્રામિંગ આવડતું નથી તો તેનું શું તેના મુશ્કેલ પડે અને તેનો શું ફાયદો તે તેનો અભ્યાસ કરેલું
હા એજ રીતે કોઈએ અંગ્રેજી ભણ્યું હોય પણ સારી રીતે વાંચતી ના શકે તો પણ ઘણી તક ચૂકી જાય
હા એટલે એટલે કોમ્યુનિકેશન સ્કીલ પણ ખૂબ જ મહત્વની છે
હા અને ટીમમાં કામ આવડવું જોઈએ સમય નું આયોજન નેતૃ નેતૃત્વ સમસ્યા ઉલ્લેખ
એક
ક્ષમતા જેવી સ્કિલ પણ જરૂરી છે
મને લાગે છે કે શાળામાં આ વધુ બહું ઘણું શીખવું જોઈએ
હા આજ કાલ ઘણી શાળાઓમાં
હા
પ્રેઝન્ટેશન ગ્રુપ ડિસ્કશન અને પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવામાં પ્રયાસ કરે છે
હા એ એ ખુબ સારી વાત છે પુસ્તકનું જ્ઞાન તો જરૂરી છે પણ જીવનમાં સફળ થવા માટે પ્રેક્ટિકલ જ્ઞાન જ્ઞાન પણ હોવું જોઈએ
એકદમ સાચું ઘણી વખત ઓછું ભણેલા લોકો પણ પોતાની સ્કીલના આધારે સફળ બિઝનેસમેન. બની શકે.
હા કારણ કે તેઓ સતત નવી વસ્તુઓ શીખ શીખતા રહે છે.
હા આજકાલ તો ઓનલાઈન કોર્સ પણ ઘણા છે. ઘરે બેઠા નવી સ્કીલ શીખી શકાય.
હા જેમ કે ગ્રો ગ્રોફિક ડિઝઇન, વેબ વેબ ડિઝાઇન, ડિજીિટલ માર્કેટિંગ. વીડિયો ઓડિટિંગ. પ્રોગ્રામિંગ વગેરે વગેરે.
હા અને ભાષાઓમાં પણ શી ભાષા પણ શીખી શકાય. અંગ્રેજી ઉપરાંત બીજી ભાષા આવડે તો પણ ફાયદો થાય.
હા તું હાલમાં કઈ સ્કીલ શીખી રહી છે?
હું અંગ્રેજી સ્પીકિંગ અને કમ્પ્યુટરનો કોર્સ કરી રહી છું. સાથે સાથે મેં સ્વડ, એક્સેલ અને પાવર પોઈન્ટ પણ શીખી રહ્યું છું.
વાહ! આ તો ખૂબ ઉપયોગ ઉપયોગી છે. હું ટાઈપિંગ અને બેઝિક સાયન્સ. શીખી રહી છું.
હા અને સાયબર સિક્યુરિટી શીખવું પણ બહુ જરૂરી છે. આજના સમયમાં સાયબર સિક્યુરિટી વિશે જાણવું તો બહુ જરૂરી છે.
હા ઓનલાઈન છેતર ચેત છેતરપિંડી અ થી બચવા માટે પણ માહિતી હોવી જોઈએ.
સાચું. શિક્ષણ માત્ર નોકરી માટે જ નહી. પણ સારું નાગરિક બનવા માટે પણ જરૂરી છે.
હા શિક્ષણ આપણને સાચું ખોટું સમજાવવાની શક્તિ આપે છે.
હા અને સ્કિલ આપણને આત્મનિર્ભર બનવા માટે કામ આવે છે.
ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા માર્ક્સ લાવે છે. પણ ઈન ઇન્ટરવ્યુમાં આત્મવિશ્વાસ ના અભાવે પાછળ રહી જાય છે.
હા કારણ કે ઇન્ટરવ્યુમાં માત્ર માર્ક્સ નથી જોતા. તેઓ વાતચીત, વર્તન અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા પણ જુએ છે.
બરાબર એટલે દરેક વિદ્યાર્થીઓ એ દરરોજ કંઈક નવું શીખવું જોઈએ.
હા રોજ એક કલાક પણ નવી સ્કીલ માટે આપવી આપીને તો થોડા મહિનામાં ઘણું બધું શીખી જવાય.
હા અ સમયનો યોજના આયોજન પણ એક સ્કીલ જ છે.
બિલકુલ. જે વ્યક્તિ સમયનું યોગ્ય આયોજન કરે છે તે પોતાના લક્ષ્ય સુધી ઝડપથી પહોંચી શકે.
એ વાત તો બરાબર કહી. તારા મતે ભવિષ્યમાં કઈ સ્કીલથી સૌથી વધુ અ માંગ હશે
મને લાગે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ડેટા એનાલાઇસિસ સાઇબર્સ સિક્યુરિટી ડિજિટલ માર્કેટિંગ અનેક કોમ્યુનિકેશન સ્કીિલની માંગ વધશે ફ્યુચરમાં
હા અને સાથે સાથે ક્રિએટિવ વિટી પણ જ જરૂરી બનશે
સાચુ મશીન ઘણું કામ કરી શકી પણ નવા વિચારો તો માણસને જ કરવા જોઈએ
એ વાત તો સાચી અને શિક્ષણ અને સ્કીલ બંને એકબીજાના પૂરક છે
હા એક વ ઘર બીજું અધૂરું છે
જો કોઈ વિદ્યાર્થી પાસે પૈસા ઓછા હોય પણ તે ફક્ત ઓનલાઈન વિડીયો અને કોર્સ થી ઘણું શીખી શકે છે
હા આજ કલ તકની તકની કોઈ કમી નથી માત્ર શીખવાની ઈચ્છા હોવી જોઈએ
અને શિક્ષણ શિક્ષકો પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આ આપે તો વધુ સારું તેવું અભ્યાસ વધારે કરી શકે
હા અને માતા પિતાને પણ બાળકો ને માત્ર માર્ક્સ માટે નહીં પણ નવી સ્કિલ શીખવા માટે પણ પ્રેરણા આપવી જોઈએ
સાચું ઘણા બાળકોમાં સંગીત ચિત્રકામ રમત ગમત અથવા કોમ્પ્યુટર જેવી અલગ અલગ પ્રતિભા હોય છે.
હા દરેક વિદ્યાર્થીઓ એક સરખા નથી હોતા દરેકને પોતાની ખાસિયત હોય છે
એ વાત તો સાચી એટલે શિક્ષણનું સાચું લક્ષ્ય દરેક પ્રતિભાને બહાર લાવવાનું હોવું જોઈએ
હું પણ એજ માનું છું
એજમાં ચાલ આપણે નક્કી કરીએ કે દર મહિને એક નવી સ્કીલ શીખીસું
હા જરૂર સાથે સાથે એકબીજાને મદદ પણ કરીશું
અ ખૂબ સરસ સ્કીિલ સ્કીલ અને શિક્ષણ બંને જીવનમાં એક જરૂરી છે
હા આપણે ખાલી ભણતા જ રહીએ તો કઈ નથી થતું પ્રેક્ટિકલ પણ થવું જરૂરી છે
એ વાત તો સાચી છે શિક્ષણ અને સ્કિલ એ આપણા જીવન માટે ખુબ મહત્વ છે સ્કીિલ સ્કીિલ એ આપણા જીવનમાં વધારે અ પ્રેરણા આપે છે વધારે શીખવાડે છે
હા સ્કીિલના આપણે નવું નવું શીખીએ અને અપ આપણા મનથી બનાવી શકીએ ક્રિએટિવિટી બને આપણામાં.
આપણામાં. અને આપણા શારીરિક સારી રી રીતે આપણે વધારે વિચારી શકીએ.
હા આપણ ન શારીરિક વિકાસ પણ થાય છે અને આમ દિમાગ પણ આપણનું વધુ વિચારવાનું કામ કરે.
એ વાત તો બરાબર કહી.
તને કઈ કઈ સ્કીિલ આવડે છે.
મને કમ્પ્યુટર સાયન્સ અ ચિત્રકામ રમત ગમત એવી આવડે છે અને તને.
હા મને પણ કમ્પ્યુટરને આવડે છે. પછી ચિત્રકાર પણ ચિત્ર પણ બનાવાનું આવડે છે.
હા હ હમણાં તો કમ્પ્યુટરમાં પણ અ નવા નવા સ્કીલથી ચિત્રકાર કા ચિત્ર કામ કરી શકાય છે.
હા કમ્પ્યુટરના માણસનું બો મો મોટું કામ ઓછું થઈ જાય છે અને તેના વે થી કમ્પ્યુટર ના વે તે ટાઈમ પણ ઓછા વધુ કામ થોડા સમયમાં થઈ જાય છે.
એ વાત તો બરાબર છે કમ્પ્યુટર આપણા જીવન માટે એક આ એક આધાર છે. જે આપણે ઝડપથી એ કામ પૂરું કરી આપે છે.
હા અને તેના વજેથી કમ્પ્યુટર ના વજેથી પણ નુકસાન પણ છે કે જે લોકો કામ કરતા હતા તે હવે કામ કમ્પ્યુટર કરે તો લોકોનું મહત્વ ઓછું થઈ ગયું છે.
એ પણ સાચું છે.
હા હા.
સારું હવે હું ફોન રાખું. ફરી કોઈ નવા વિષય પર લાંબી વાત કરીશું.
જરૂર ધ્યાન રાખજો. સારું ભણશે અને નવી નવી સ્કિલ શીખતી રહેજે.
હા તું પણ ચાલ બાઈ.
બાય.